કેમ છો? બસ મજા મે શું કરતા તા?
કઈ નઈ હવે કામ પતીયું થોડું ફ્રી હતી તમે કીધું થોડું ઘણું વાંચી લઉં. કઈક ભૂક વાંચતી હતી હું.
હાચી વાત હૈ. વાંચઈ સવા તો આપણે બહુ સારું કેવાય ના વાંચીએ તો કેવું પાછળ રહિયે આપડે.
હા, એજ ને આજ કાલ એ આ ભણવું શિક્ષણ કેટલું બધું જરૂરી છે. હમ્મ, કેમકે અહ બધી વસ્તુનું અત્યારે આપડી પાસેથી લોકો લઈ જાય એમ કે આપડા હાથમાંથી બધું લઈ શકે પણ જે આપ પણ શિક્ષણ જે નોલેજ હોય ને એ કોઈ આપડી પાસેથી છીનવી ના શક
હા ચી વાત છે તમારી. બહુ ચોક્કસ
હમ
એના માટે આપણે જીવનને છોકરાને બી ભણાવવું બહુ જરૂરી કહેવાય આજના દિવસ મે. પેલા જમાના અમે ચાલતા તો પાંચવી ક્લાસ બા ભણતા તો બી ચાલતું હતું હવે હવે હવે ની જમાનામાં ના ચાલે.
હા, સાચી કીધું અને ફિક્સ
છોકરા માટે ભલે છોકરો હો કે છોકરી હો.
હા, સાચી કીધું કેમકે જો હા બોલો.
હ અમે તો છોકરા છોકરોઓથી છોકરીઓ વધારે ભણે છે હવે
હા સાચું કીધું તમે
એટલે છોકરીઓને જોબ બી વધારે છે હવે ભલે વધારે ભણેલી હોવે તો પ્રાઇવેટ જોબ બી કરી હકે કે આપણે કિસ્મત મે ઓ તો બધા જતો રહે આપણા કિસ્મત તો ના જાયને આપણે જીવનમાં શીખીલું હોય તો આપણે કોઈ દાડે મુસીબતમાં કામ આવે આપણે ધંધો કરેલો હોય આપણે ધંધો કરતા હોય તો બી ચાલો એક ટાઈમ કેવું આવે તો આપને ખબર ના પડે કે કોઈ દાડે ચાલે કે ના ચાલે કોઈ દાડે ગરીબી બી જાયરે બંધ આપણે જો જીવન શિક્ષણ મેં શીખ્યો હોય એવો ભણેલો હોય તો નોકરી લાગે તો આજ જીવનમાં આપણે કોઈ દાડે કામ આ કોઈ નહીં લેતો આપણા જોડેથી.
સાચું કીધુ અને શિક્ષણ થી જ આપણને ખબર પડે ને કે સાચું શું છે ખોટું શું છે આપણે સારા ખરાબ એ પણ આપને ખબર પડે આપણે સારી રીતે વિચારી શકીએ આપને લોકોને પરખતા આવડે કઈ વસ્તુનું નિકાલ કરતા આવડે કોઈ પ્રશ્ન હોય આપણે સમસ્યા હોય તો આપણે સમાધાન કરી શકીએ.
કે હવેના છોકરોને મા બાપ કેટલા પૈસા ભલે આપણે જોડે પૈસા નહીંએ તો બધાના દાદ બાગીના વેસી કાઢે બધું જં ખેતર બધા હોય તો વેચી કાઢતા બાકી છોકરોને ભણાવે છે. સાચી વાત છે કે નહીં ને ભણાવું જો છોકરોને એટલે મારા મામ મારે મારા મામ સાચી વાત મા આપણે હિંમત નહી આપણે કોઈ દિવસ હિંમત ના હારવાની કે આપણે જોઈને બને બતાવવાનું સબકો કે મારે બનવું જ છે હિંમત કોઈ દડે ના આવે ભલે આપણે એકવાર મેં આપણે ઓસન બે નંબરથી આપણે પાછળ રહી ગયા તો ચાલલો અકી બાર આપણે મહેનત કરી દ આપકી બાર તો બનવુ પાકકુ બનવુ જ છે આપણે જેવી મારા મામાજીની છોકરીથી આપણે પોલીસની નો નોકરી ઉપર બે આપણે બે વખત પરીક્ષા આવી હતી તો એ પહે ફર્સ્ટ પરીક્ષામાં એક નંબરથી પેલી બેચારી જતી રહી
હ
તો એના ઘરવાળા બધું અને મા બાપ તું ચિંતા ના કરે એમ તો એને હિંમત નહીં હારી બધા આમ જ કીધું તું ચિંતા ના કરતી અગલી વર્ષ તું આમ પાકકુ આવશે ચોક્કસ ઓર વધારે મહેનત કર એક નંબર થી બેચારી જતી રહી અને તો એને એટલી હિંમત રાખી છે ને તો અબકી વાર લાગી ગઈ પોુલીસ બની ગઈ અને નંબર આવી ગયો અમારા રાજસ્થાનમાં પ્રથમ દિવસ અમારા ગામ મેં ગામનું નામ રોશન કરી નાખ્યું એને
હ
તો ઓ એને પોલીસ બની છે તો મા બાપનું માયકાનું પિયરનું બધાનું નામ આપણે સગા સંબંધી બધું નામ ઊચું થઈ ગયું મા બાપનું.
હા અને એનું જીવન પણ સફળ થઈ ગયું કેવાય ને હવે એના આગળ ભવિષ્ય પણ સારું રહેશે. જો આપડે ભણેલા નથી તો આપડે તકલીફો બધી આવે જીવનમાં તો આપડે સહન કરવું પડે.
આપણે ભણેલા નહીં તો આપણે ગમે તે ગરમે કામ કરવું પડે ભલે મશીન ઉપર કપડુ સિલાઈ કરો છો ઓ કરો છો હાચી વાત હે નહી? એના માટે જીવન મે હવે આપણે તો ના ભણીયા બાકી છોકરાને શિક્ષક ભણાવવું જરૂરી છે.
હમ અને મહિલાઓ એ તો ખાસ ભણવું જરૂરી છે કારણ કે જો એ ભણેલી હ શેને તો આપડે બાળકોને હું પણ સમજાવી શકીશું ભણાવી શકીશું થોડુંક આપડા પાસે જે પણ કઈ જ્ઞાન હોય એ આપણે આપી શકીએ બાળક
હાચી વાત હ ને કેમ ને ત્યારે તો આપણે જો જો મા બાપ જોતા તો તો ચાલતો હતો હવે તો છોકરા છોકરી જોવે એકબીજાને.
કે તું કેટલો ભણેલો હતો તું શું કરે છે તો છોકરા છોકરી ઉપર હવે તે હવે આપણા ઉપર નહી ચાલતો. આપણા જમાનામાં ક્યાં આપણે છોકરોને જોયા તા ક્યા એટલું ભણેલા જોયા હતા ગમે તે હોય મા બાપ કરેને આયા પાકું થઈ ગયું આપણું.
હમ્મ પણ જો તમે જ વિચારો હા કે જો એક આપણું ઘરમાં જે ભણેલા વ્યક્તિ હશે અને જે નથી ભણેલા એ લોકોમાં કેટલો ફરક હશે બધી વસ્તુમાં એ એ લોકો જે ભણેલા હોય ને એની સમ જણ શક્તિ વધારે હોય ને વિચારવાની શક્તિ વધારે હોય બધી રીતે એ આગળ રહી શકે જયારે જે અ અશિક્ષિત જે નથી ભણેલા એ કંઈક ને કઈક રીતે હા પોતાની રીતે પોતાની પાછળ સમજે કે મને આમાં નઈ ખબર પડે તું જોઈ લેજે ને મને આમાં નઈ ખબર
અને બહુ નોલેજ હો હોય બધી જાતનો કે કઈ ટાઈમ કેવું કરો એની ટેમ શું થશે એને બધું નોલેજ હોય ને એના માટે હું આગળ જતો રહે ને ને આપણે જે ના ભણેલા હોય તો આપને પાછળ પડી જઈએ ને?
હમ આપડે પાછળ રહી જઈએ દુનિયાની સાથે આપડણે ચાલી ના શકીએ અને અત્યારના જ જનરેશન પ્રમાણે તો ભણ્યા સિવાય કઈ છે ને અત્યારે નાની નાની જોકમાં પણ એટલું બધું શિક્ષણ જોઈએ છે.
હાચી વાત હે.
ઈ લોકો શિક્ષણ માટે કેટ કેટલું કરી રહ્યા છે અત્યારે બાળકોને ભણાવવા માટે
બહાર ભણવા મૂકે છે હોસ્ટેલમાં મૂકે છે દૂ આપણે ગમે તે દેશોમાં છોકરોને ભણવા ના મૂકે?
હા કારણ કે શિક્ષણ જ આપણું ભવિષ્ય છે ને આપણે ભવિષ્ય નો વિચાર આપણે શિક્ષણ થી જ કરી શક કે આગળ આપડે શું કરવાના આપડુ ભવિષ્ય કેવું રહેશે હવે?
પહેલાના જમાનામાં છોકરીઓને બહાર નહીં ભણવા મુકતા તા બીક લાગતી તી હવે તો આપણે મોકલ છોકરોઓથી વધારે છોકરી જ બહાર ભણવા જાય છે.
સાચું કીધું ના અત્યારે તમે જોયું શે શિક્ષણ માટે અત્યારે દિલ્હીમાં ને બધે કેટલું વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. લોકો શિક્ષણ માટે કેટલું બધી આ ભીખ માંગી રહ્યા છે. કે જો અને સાચું શિક્ષણ જો મળે ને એજ સાચું છે કારણ કે ડિગ્રી તો હોય પણ એ વિશે જ્ઞાન ના હોય તો એ શિક્ષણ શું કામનું?
હા શું કામનું હાચી વાત તમારી.
અત્યારે આ નીટની એક્ઝામને લઈને લોકો વિરોધ કરી રહ્યા છે ત્યાં પેપર લીક થઈ ગયું અને કેટલા બધા જે વિદ્યાર્થીઓ જે એક્ઝામ આપેલી હતી એ લોકોને સુસાઈડ પણ કરી લીધેલું કે એના માટે આખા વર્ષ આટલા વરસ મહેનત કરી અને છેલ્લે જો પેપર લીક થઈ જતું હોય તો એ ઘણી બધું એમ તકલીફ વાળવું કહેવાય એમ
હાચી વાત ને એવું બી બધા છોકરા આદો
પોતાનું સપનું હોય કે પોતાના બાળકને ભણાવે મોટો ડોક્ટર બને કે એને કઈ પણ બનાવવું હોય એના માટે કેટલું બધું એ પોતાના આખા પરસાવવાની કમાણી બધી એના ઉપર લગાવી દેતા હોય
હાજ તો આ બી સો છોકરાની બી હિંમ તો હોવી જોઈએય ને આપણે ગમે ત્યાં પૈસા લગાવતા હો. બાકી છોકરા ન બી તો મન થવું જો હોયને કે મારે એવું ભણવાનું મારા મા બાપ પૈસા લગાવે મારા માટે તો મારે બને ને બતાવું સભા હાચી વાત કે નહી
હા સાચી વાત છે એટલા માટે આપડણે જો આપણે શિક્ષિત હોય ને તો આપડણે બાળકો ને શીખડાવવું જોઈએ કે શિક્ષણનું મહત્વ કેટલું છે. આપડે સમજાવું પડે.
હાચી વાત હૈ.
કેમકે આજના જમાનામાં જો આપણે મોબાઈલ ફોન થી બધુ કરીએ, દિવસે ને દિવસે ટેકનોલોજી વધે છે. શિક્ષણ વગર આપડણે શું કરી શકીએ વિચારો?
હાચી વાત હૈ.
કેમકે જો આપડે જ શિક્ષિત ના થાય તો આપણે અમુક વસ્તુમાં આપણને એમ થાય કે આ આમાં જો હજુ થોડાક વધારે ભણેલા હોય તો, આપણે બાળકને સારી રીતે ભણાવી શક
ભણાવ હતા તો ટુશન મૂકવાની જરૂર નહી પડતી. સાચી વાત હ આપણે વધારે ભણેલા ના તો હવે છોકરોને આપણે શું ને મૂકવું પડે.
નથી સકતા એટલા માટે આપણે ઘરે હોમવર્ક એને કરાવી નથી શકતા.
સાચી વાત છે. આપણે વધારે ભણ્યા હો તો તો છોકરાને બી આપણે ઘડીક વાર કલાક ભર આપણે ભણાવતા ને તો મારો છોકરો કા
હા
ટુશન ચા શું કરું? ભણેલી નહી એટલી બધી પાંચ ક્લાસ ભણેલી છે. વધારે ભણેલી હોતીમાં છોકરાને ર ભણાવતી થોડીકવા ઘડીક વાર નિશાળથી આવીને રોજ ટુશન જવાનું એને શું કરવાનું? આપણે આપણે તો પિસા લગાવએ ગમે‌ તે મુસીબત આવે તો છોરા માટે પૈસા લગાવ બાકી છોકરોને તો ભણ હું જોવે ને છોકરા ન બી તો મન થાય ને ભણવાનું કે મા બાપ મારા જોડે એટલા પૈસા લગાવ તો મારે પૈસા મા બાપા ના એવું બ ગાર ના કરાય મારે ભણવું જ જોઈ હિંમત રાખવી પડે એને. મા બાપાનું પાછળથી બધું જોવું પડે, સાચી વાત જ નહી એના માટે હવે દુનિયા મે એ ભણવાથી આગળ વધી જાય આપણા છોકરા
હા અને આપડે આજની જનરેશન ને તો ભણ્યા વગર
બધું જ બધું જોવાનું મારે છોકરા ભણ્યા ને જેટલો છોકરોને બહુ જોડો, નોલેજ મળે છે. જે જે રીતથી બહાર છોકરાને ભણવા મૂકે ને? એને સારું લાગે ને એવું કોમર્સ લેવાનું એને.
હમ સાચી વાત કરી હા.
પહેલાના જમાના
કારણ કે શિક્ષણ થી જ આપે લોકો સાથે પરિચિત થઈ શકી લોકોને અત્યારે દેશ વિદેશ જવા માટે પણ આપણને એમ થાય કે ભણેલી હો તો એ લોકો લોકો સાથે પણ આપે વાત કરવામાં બધી રીતે આસાની થાય ને.
સાચી વાત એ ભણેલા હોય તો આપ મોબાઈલ જોઈ ને આપડે ગમે તે જગ્યાએ જોઈએ.
હા આપ કે આપડ બાળક સારું શિક્ષણ મેળવે સારી જગ્યાએ રહે સારી નોકરી કરે
હાજી વાત હે. બાકી આપડે છોકરા ભણેલા ને તો આપડે ગમે તે જગ્યા લઈને જાય હકી.
હા
આપણે છોકરા અવે ભણેલા છે. આપણે ગમે તે જગ્યા લઈને જાય છે છોકરા. હવે આપણે એટલું બધું ટેન્શન નહીં. કે ચલો આપડે નઈ ભણ્યા તો વાંધો નહી. બાકી છોકરા તો આપણે ભણેલા છે ને, તો આપણે ગમે તે જગ્યા લઈને જાય. એ ચલો હવે મને બહુ તમારી સાથે વાત કરવું ગમ્યું છે. બઉુ સરસ' લાગ્યું છે. ને જાણવા બી મલ્યું છે. ચાલ પછી કોલ કરીશ.
હા. હા ભલે ત્યારે આવજો.